હલો કેમ છો તમે?
મજામાં છું તમે કેમ છો સારા છો ને?
હા હું એકદમ મજામાં છું તમારા વારા ઘરે કેવા
હા સારા છે
હા હું તમારી સાથે એટલે આજકાલના બધા એવી બધી સમસ્યા આવી રહી છે જે બધા ઘરે એટલે કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા બધી ઘણી બધી સુવિધાઓ આપે છે અને આપણને પણ એવી ઘણી બઘી એપ છે કે જેના કારણે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીયે છે હું તમને એજ કેવા માંગુ છું કે તમે ઓનલાઈન પેમેન્ટ વિશે મને થોડી ઘણી માહિતી આપવા માંગો
હા ઓનલાઈન પેમેન્ટ તો આજના વર્તમાન સમયમાં ખુબ જ એવું જરૂરી અને ઉપયોગી બની રહેલું છે, કારણ કે હવે તો જ્યાં જ ત્યાં ડિજિટલ પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, જ જીપે જ ચાલે છે જેથી કરીને સૌ પ્રથમ ઓનલાઈનમાં તો આપણે બધા ધ્યાન રાખીને તેને શીખીને એનો ઉપયોગ કરતા શીખી જ જવું જોઈએ, તો અમને તો આવડતું જ હશે ઓનલાઈન પેમેન્ટ કરતા?
હા, મને આવડે છે, પણ એટલું બધું સારી રીતે નથી આવડતું અને હું પણ શીખું છું. પરંતુ તમને તો ઓનલાઈન પેમેન્ટ વિશે આવડતું જ ને? તમેજીક મને જે એક માહિતી આપો ને કે હું કેવી રીતે? ઓનલાઈનેમેન્ટ કરીશ એ થોડું ઘણું મનેડે છે. પરંતુ પૂરતું મને જ્ઞાન નથી.
હા, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપડે જયારે ધ્યાન રાખવું જોઈએ કે આપડા ખાતામાં યોગ્ય બેલેન્સ છે, અને આપડણે સામે વાળા ને યોગ્ય પેમેન્ટ કરીએ ત્યારે તેને આપણે યોગ્ય પૈસાની પેમેન્ટ કરશે વધારે પૈસાની પેમેન્ટો નથી. ને એ બધી બાબત નું ધ્યાન રાખવું જોઈએ અને સાંભે વાળા ના ખાતામાં પૈસા યોગ્ય રીતે જતા છે, કે નહી તે બાબત ન આપણે ધ્યાન આપવું જોઈએ અને તેને યોગ્ય ચુકવણી થાય કે તેને તેને પછી આપણેે તપાસી લેવું જોઈએ કે તે ખાતામાં પૈસા ગયા છે, કે નહી તેની બાબતની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે ઓનલાઈન પેમેન્ટની જે પ્રક્રિયા છે તે થઈ છે કે નહી તે આપણે યોગ્ય પાસવર્ડ લખીને આપણે તે પૈસાની ચુકવણી કરી જઈએ એ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હા એ બાબત ખાસ તો ધ્યાન રાખેલી હતી. પરંતુ મને છે ને ઓનલાઈનમાં અમુક એવી બાબત છે કે જે મને સમજ નથી પડતી જેમ કે આપડણે જો કોઈને પૈસા નાખીએ છીએ તો પછી એની એની હિસ્ટ્રી હોવી જરૂરી એ અંદર મોબાઈલમાં હોય છે અને ઘણા બધને શીખાયું છે, પરંતુ હું ભૂલી જ તે હું આગળથી હિસ્ટ્રી ચેક કરવાનું ગણે આપણે કેટલા પૈસા નાખીએ છીએ અને આપડા ખાતામાં કેટલું બેલેન્સ છે. તે પણ મને બરાબર જોતું નથી આવડતું પરંતુ હું એવું શીખવા માંગુ છું હું આ એટલે ઘરે ઘરે પણ હું બધા લોકો મને શીખવે છે, અને હું પણ સારી રીતે શીખું છું પરંતુ અમુક વાર હું ભોલી જાઉં છું.
કે જે હિસ્ટ્રી હોય છે. મતલબ જે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી હોય છે, એને આપણે ધ્યાન રાખવું જોઈએ અને તે યોગ્ય રીતે પછી આપણે તેની ચકાસણી કરવી જોઈએ અને તે બાબતને ધ્યાન રાખીને આપણે પછી ઓનલાઈન પેમેન્ટ યોગ્ય જે ટ્રાન્ઝેક્શન ના જે પ્રક્રિયા છે તેને કરવું જોઈએ અને જેથી કરીને આપણને જાણકારી મળી રહે અને આપણે તે બધી વસ્તુને ચેક કરી શકીએ જો આપણે ઓનલાઈન પેમેન્ટમાં નીચે માહિતી આપેલી હોય છે, તેમાંજ આપણને જે આપણા જે પૈસા લેવા દેવાની જે હિસ્ટ્રી હોય છે, તે આપણે જાણી શકીએ છીએ અને તેને આપણે સમજી શકીએ છીએ એ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ.
હા હું એ બાબત નું ધ્યાન રાખ અને મારા ઘરના લોકોને પણ મારા ઘરના લોકો કારણ કે મારા ભાઈ જ ઓનલાઈન સુવિધા એમની ઘણી બધી ઉપયોગ કરે છે અને મારા ઘરમાં ઘણા બધા ખર્ચાઓ છે જેનો ખર્ચ ઓનલાઈન પેમેન્ટ કરી દે છે પરંતુ પહેલાના જમાનામાં આપણે પહેલાના જમાના આપણા આધુનિક યુગમાં તો ઓનલાઈન પેમેન્ટ ખૂબ આગળ વધી રહ્યું છે અને રોકડનો ખૂબ ઓછો વ્યવહાર થયો છે અને આપડ વ્યવહ તો ઓનલાઈન ઓનલાઇન દ્વારા જ થાય છે ઓનલાઈન વ્યવહાર નો એ પણ સારો એવો ફાયદો છે કારણ કે ઓનલાઈન દ્વારા મા એટલે પૈસા મર્યાદિત રહે છે જેના કારણે આપણા ઘરમાં ચોરી ન થાય પરંતુ પેલા તો બધા ઘરમાં જ પૈસા જમા રાખ રાખતા અને જેના કારણે ચોરી થવાનો ભય બવ ખુબ વધી જતો. તો બરાબર ને.
હા એ તો બરાબર છે કારણ કે અત્યારે હાલના સમયમાં તો ઓનલાઈન પેમેન્ટ એટલી ઝડપથી ચાલી રહ્યું છે જ્યાં જોવો ત્યાં ઓનલાઈન-ઓનલાઈન ઓનલાઈન જ ચાલે છે પણ આપડે ધ્યાન રાખવું જોઈએ કે આપણે યોગ્ય ઓનલાઈન પેમેન્ટ ની વિશે માહિતી મેળવી શકીએ અને તે બાબતને આપણે ધ્યાન કાળજીપૂર્વક તેનો માહિતી લઈ શકીએ છે પરંતુ જો આપણે ઓનલાઈન પેમેન્ટને યોગ્ય રીતે તેની કાળજી ની રાખીએ અને તેનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો આ આપણને દોર ગેર રસ્તે પણ કેન્દ્રિત કરે છે અને તે પછી આપણા માટે એક ગંભીર બાબત ગણાય છે જેથી કરીને ઓનલાઈન પેમેન્ટમાં આપણે ધ્યાન રાખવું જોઈએ જય્યારે પૈસાની ચુકવણી કરીએ ત્યારે યોગ્ય ખાતામાં પૈસા જતા થકીયે નહી તે બાબત નું ધ્યાન રાખવું જોઈએ ભાઈ.
હા એ તો જરૂરી છે કારણ કે ઓનલાઈન એ ખુબ સારી વસ્તુ છે અને ખરાબ વસ્તુ પણ છે તમે જેમ કીધું કે આપડે કોઈ મને પૈસા નાખ્યા છે તે એના ખાતામાં જ જતા છે અને આપણેે પણ એ નંબર એ નંબરમાં જે આપણે નાખ્યા છે જે નંબરમાં આપણે પૈસા નાખવાનો હોય છે. તે નંબર ખુબ જોઈને અને પછી જ નાખવું જોઈએ કારણ કે આપડે જો નંબરમાં ભૂલ પાડીએ તો પછી કોઈ બીજાના જ ખાતામાં જ જાય એટલે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે પછી તે આપણને પાછો આપે ન આપે એ પ્રોબ્લેમ વધવાની જ છે કારણ કે અમુક લોકો એવા હોય કે ન પણ આપે એ માટે ઓનલાઈન ઓનલાઈન કરતી વખતે આપણે કોના ખાતામાં પૈસા જઈ રહે છે કે ન જઈ રહે છે એ તો જોવું ખુબ જરૂરી જ છે.
હા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને આ બાબત પ્રત્યે ધ્યાન રાખીએ અને આપણે યોગ્ય પૈસા ની લેવાડ દેવડ પ્રત્યે આપણે સંભાળ અને કાળજી રાખી શકીએ અને જો મારા ઘરે તો બધાને જ હાલના સમયમાં તો ઓનલાઈન પેમેન્ટ વિશે જાણકારી છે અને બધા જ એનો ઉપયોગ કરે છે મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી અને ભાઈ, બહેન બધાના બધા પર સ્માર્ટફોન છે જેથી કરીને તેઓ ઓનલાઈન પેમેન્ટ વિશે સારી એવી માહિતી જાણે છે અને તેનો યોગ્ય ઉપયોગ કરે છે.
હા તમે જે ક્યું કે તમારા ઘરના લોકો ખુબ ઓનલાઈન ઓનલાઈન એવી બધી સુવિધાથીઅ વંચિત છે અને ખુબ સારી રીતે એ લોકો ઉપયોગ કરે છે. હું તમને કીધું કે અમારા ઘરમાં બધા ઓનલાઈન એટલે કે બધા ખર્ચા હોય તો મારો ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી દે છે. તમારા ઘરે બ આવા ખર્ચા હોય કે જે પણ ઘર સમાન કે કોઈ પણ લાઈટ બિલ કે પછી છેને કોઈ પણ ગેસ બિલ એવો તમે કેવી રીતે ચુક કો રોકણમાં કરો પી ઓનલાઈન કરું છું.
હા અમે એ બધી ચુકવણીઓ બધી, મોટા ભાગની ચૂકવણીઓ ઓનલાઈન જ કરીએ છીએ જેના કારણે અમે ઝડપથી કરી શકીએ છીએ અને યોગ્ય રીતે એ ચુકવણીઓ કરીએ અને આમાં લાભદાયક બની શકે છે, અને અમને સારી એવી રીતે ઓનલાઈનની અમે ચૂકવણી કરીએ અને અમને યોગ્ય વેતનમાં ઘરે બેઠા બેઠા જ અમને રસીદ પણ ફોનમાં જ મળી જાય છે, અને એ સારી બાબત છે અને ઓનલાઈન પ્રત્યે અમારે ખૂબ જ જાગ્રત છે. અમારા ઘરે એટલે, અમે ઓનલાઈન માહિતીની ખુબ કાળજી લઈને ઝડપથી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ.
હા એ તો ખરું જ છે આધુનિક યુગમાં બધા જ લોકો, આ બધી સુવિધાથી વંચિત થાય તો એ આપણા માટે અને દેશના માટે પણ ખુબ સારું છે, કારણ કે જેટલો પણ રોનો વ્યવહાર ઓછો થાય તે આપણા એટલે સારો જ કેહેવાય પરંતુ અમુક લોકો તો, અમુક લોકો ઓનલાઈનમાં એટલું બધું જ્ઞાન હોતું નથી અને તે લોકો, એ બધી ઘણી પરિસ્થિતિ એટલે કે ટ્રાન્સફર કરવા પૈસા હોય પછી એટલે કે એમને જ્ઞાન ના હોયને તે પછી આવી બધી સુવિધા ન ઉપયોગ કરે એપમાં, તો પછી એમને સન કર એટલે ઘણ બધા થઈ જાય છે, કારણ કે અમુક કેટલા પૈસા નાખવાના કે જો દસ હજાર નાખવાના હોય તો તે લોકો વધારે એક, એક શૂન્ય વધારે લખીને એક લાખ પણ નાખી દે છે જેના કારણે એ લોકો સમજ નથી પડતી અને પછી એ લોકોને આગળથી ખબર પડે કે આ મારી ભૂલ છે, પછી તે અગળથી એવું કઈ નથી. નક્કી હોરું નથી કે મલે કે ના મળલે.
હા એ તો બરાબર છે અને ઘણી વાર તો એવું પણ થાય છે, કે જે આ પૈસા હોય છે તેની કરી, અને પછી આપણે તે યોગ્ય પૈસા ના મળતા તે આપણને એક ગંભીર બાબત બની જાય છે, તે બાબતનું આપણે ખાસ કાળજી રાખવી જોઈએ, અને તેનું ધ્યાન રાખવું એ આપણી ફરજ હોય છે બરાબર ને.
હા એ તો જરૂરી છે કારણ કે તમને મેં કીધું કે ઓનલાઈન ઓનલાન ઓનલાઈન પ્મ પ્લેટફોર્મ છે, જે ખૂબ ફાયદાકારક છે અને જેમને એનું જ્ઞાન ન હોય તેમના, તેઓ ખૂબ નુકસાન પણ થઈ જાય છે, પરંતુ એવા એ લોકોનું એ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ હોય, તેમની સારી રીતે એનું જ્ઞાન મેળવવું જોઈએ અને પછી જ એ લોકો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ ખૂબ સારું પણ છે અને ખૂબ ખરાબ પણ છે, કારણ કે એ લોકોને જ્ઞાન હોય તો જ એ લોકો ઉપયોગ કરવો જોઈએ તો કરવું જોઈએ નહી અથવા, કોઈને પાસે શીખવું જોઈએ.
હા ઘણી વાર શું કે ઓનલાઈન પેમેન્ટની યોગ્ય, ઘણા લોકો જાણકારી લેતા નથી, અને યોગ્ય જાણકારી ના લેતા તે પછી તે લોકોને તે ખુબ જ તકલીફ આવી જાય છે જે ઓનલાઈન પેમેન્ટમાં, એ લોકોને ગંભીર એવી તકલીફ આવી જાય, અને પછી તેઓ પૈસા એ લોકોક ના જ જાય તો એ એક ખરાબ બાબત કેહેવાય છે.
હા એ તો ખરું જ છે, ઓનલાઈન પ્લેટફોર્મ તો બધા જ એટલે, મોટા વેપારીઓ એટલે બા જે પણ બા ધંધાઓ કરતા હોય તેમના માટે ખુબ જરૂરી છે, કારણ કે એ લોકો ગર એટલે કે એ જ્યાં એટલે કે એ લોકો એ લોકોનો વ્યવહાર એવ વિદેશ પણ હોય છે. ત્યાં એટલે ઘરે બેઠા બેઠા એ લોકો કો વિદેશ માં પણ એની ચૂકવણી કરી શકીએ છીએ અને ત્યાંથી જે એ લોકો ો પણ, કરી શકે છે એટલે ઓનલાઈન પ્લેટફોર્મ ખબ મહત્વનું પણ ગણાય છે.
હા અને આજના હ વર્તમાન સમયમાં ઓનલાઈન પેમેન્ટ બધાને આવડવું જરૂરીત છે, તમે પણ તમારા ઘરના બધા વ્યક્તિઓને ઓનલાઈન પેમેન્ટ વિશે સારી જાણકારી આપી શકો છો.
હા હું પણ મારા ઘરના બધા જ સદસ્યો ને એવી જાણ કરી આપીશ અને ખૂબ, એમના માટે સારું એવું એમને ઓનલાઈન પ્લેટફોર્મ એટલે સારી રીતે એમને સમજે એવી આશા રાખીશ.
હા જેથી કરીને તમારા ઘરના પણ, ઓનલાઈન પેમેન્ટ વિશે ખુબ એવી માહિતી મેળવીને, યોગ્ય ઓનલાઈન વિશે જાણી શકે એવી આશા રાખું છું. તમે એને કઈ પણ ઓનલાઈન મુ જો હોય, તો તમે મને પૂછી શકો પૂછી શકશો છો.
હા સારું હું તમને આગળ અગાઉથી ફોન કરીશ અને તમારી બધી સલાહ લઈશ.